હ હા બોલ કઈ નહી બેઠા બોલ.
મજામાં
હા
તું કપડા લેવાનું કે કપડા લાઈ કે ના લાઈ
કપડાં તો શું ઘરમાં પહેરવા લાવવા તટી શર્ટને એ બધું બધું કશું લાવવાનું નતું.
સુધનાથી કે આજ.
હક હોય નહીં, લાવ પણ
ક્યાં ક્યા કલાર ની લાઈ.
જેવો કલર જોતો તેવો મળ્યો નહી તો પછી રેવા દીધું.
કેમ કેવો કલર જોતો હતો તારો.
મારો ફેવરીટ કલર તો શું કેવાય, એવું ને કે ફેવરિટ કલર હોય, એજ લેવાનું પણ
હું.
આપડા ઉપર થોડું સારું લાગે એવું જ ને બાકી ફેવરિટ કલર તો મારો કાળો એવો. કાળા કલર નો ડ્રેસ થોડી ના લેવાય.
ના પણ કાળો દસ મસ્ત લાગ લગ્ન પ્રસંગ માં ના લગ્ન પ્રસંગમાં ના પહેરાય પણ બાકી બીજા ફંસો પહેરાય પાછો.
પણ શું કેવાય એના સિવાય તો ઘરમાં તો કોઈ પહેરતું નહીં ડ્રેસો તો કાળા કલર નાતું ના લવ. કોઈ પેસ્ટલ કલર હોય ને તો લેવાય.
ચાલ આમ તો હો ને કોઈક લગન પ્રસંગ હોય ને તો દાંડિયા રાસ હોય ને તો બધા બ્લેક કલર ની ચોલી બહુ જ પેરે છે, કારણ કે બ્લેક કલરને રાત માટે મસ્ત લાગે.
ના કાળો કલર તો ખાલી ટી શર્ટમાં કરતું હોય, કોઈ ટોપ હોય ને એમાં જ લઉ ડ્રેસોમાં તો કાળો કલર જલ્દી નહીં ગમતો.
લાગસ સરસ અને પિંક કલર નો રસ જ તો બઉ મસ્ત લાગે આ પિંક હોય ને
હું કેટલા બધા કલર. ખબર જ ના પડે કે કયા કલર નો લેવને કયા કલર નની એક કલર જોઈએને તો બીજું એમ. થી એ સારા કલર નું કંઈક ના કંઈક મળી જાય.
તમે કંઈક કલમ હતા, આમાં
બને શું કેવાય પેસ્ટલ કલર વધારે ગમે પેલા પેસ્ટલ જે
હ
તડકતા ભડકતા ના હોય કેવા.
હા તોય તો આમ હાલ લાગે, આપડે સફેદ કપડાં બહુ મસ્ત લાગી. લાગે સફેદ જ સાર લાગે.
હે પણ સફેદ મેલો બહુ થાય ને.
થાય પણ હેને ઉનાળા માટે તો હેને સફેદ આપડે સફેદ કપડા પેરી ને ગરમી ના લાગે બઉ.
ગરમી તો પેસ્ટલમાં એ ના લાગે તમે ડાર્ક કલર ના કપડાં પહેરે ને તો તમને ગરમી લાગે બાકી તમે લાઈટ કલર ના પહેરો તો તમને ગરમી ના લાગે.
ઉનાળા તો ખાસ કરીને બધા સફેદ કપડાં જ કરે કારણ કે સફેદ કપડાં સુતરા ના હોય ને એટલે ગરમી ઓછી લાગે.
હું પણ મને તો ઉનાળામાં યલ્લો પેસ્ટલ યલ્લો પીચ એ બધા વધારે ગમે પહેરવા.
ચાલો આમ તો વાંધો આવે કહીમાં
અને આ તો કેટલું બધું આ ગયું તમારા. હવે તો શું કેવાય દો પેલી. પેલા, પેલા, પેલા એ ખુલી ગયા જેમાં આપડે જઈએ ને આપણા મોઢા આગર શું કે બધા. કલરો રાખીને જુવ કે તમારા કયા કલર હે તમારા કયા કલર નહીં.
હા મન તો વધારે હને. આપે બ્લુ કલર ના આ ખબર જ હશે.
બ્લુ કલર
બંધ. હા મને બ્લુ કલર ના કપડાં પહેરવા બહુ જ ગરમ કારણ કે, બ્લુ કપડાં પહેરીએ ને તો આપડે એવું લાગે કે કપડાં પહેર્યા છે, એમ સૂકુંન નો બ્લુ કલર થી ઓમ.
એને બ્લુ કલર ડ્રેસો માં બધું ન પણ ડ્રેસો માં થોડા ડાર્ક. કલર હોય ને એ બહુ જ જેમ કે શોર્ટ કુર્તીઓ મા સીવડાવી હોય ને તો હું થોડા ડાર્ક હોય ને એવા જ લઉં.
મને ડાર્ક ઓછા ગમે મ તો બ્લુ હો રેડ હ યલો હોય એ બધામ હાલ લાગુ. એવા બોાવા ખ
મ તો એક મરન ગમૈ પછી એક ડાર્ક યલો આવે એ જો ગમે. ડાર્ક કલર મારા વધારે ફેવરેટ લાઈટ કરતા.
તમે એકને એક કલર ના કપડા આખો જે પહેરી શકો.
એક ના એક કલર ના કપડા મતલબ કોઈ ફેવરેટ કલર હોય. તો શું કે ફેવરેટ કલર હોય તો એકના એક કપડા એકનો એક વોટરપ તો ના જ હોય બધાનું. ભલે બધા કે કે મારો આ ફેવરેટ કલર આ મને વધારે ગમે તો એમના જોડે એ કલર ના
વધારે થી વધારે પાંચ છ જોડી કપડાં હોય અને બીજા બધા અલગ અલગ કલર ના હોય.
મન તોર બ્લુ અને પર્પલ બવ ગમે છે. વ મા ઘર છે ને એમાં ઘરમાં પલ્પલ કલર જ લગાય. કલર કરાય પલ કલર તો બહુ જ મસ્ત લાગલો. ઘરમાં ન તો ડેકોરેશન માટે હે ને કલર કરાય ને બબર કલર કરાય.
મને તો પહેલેથી પેસ્ટ ચલા જ મતલબ.
હ
કપડામાં તો હું ટી શર્ટ હોય ને બધું લાવું ને હું પેસ્ટલ કલરમાં લાવ્યું એ બધા ડાર્ક નહી હોતા અને ડ્રેસ વસ કઈ લાવો હોય તો થોડા ડાર્ક કલરમાં હોય. કેમ કે લગ્નમાં થોડું. તડકતું ભડકતું હોય ને તો આ હાર લાગો બાકી એકદમ પેસ્ર કલરનું લેવા જઈએને તો પ એવું લાગે કે તમે જૂના કપડા પહેર્યા.
હા હા એવું થાય અમુક કપડાં આપડે ગમે એ નવા કપડા લાવએને હ કે આજસો. બ્લુ હો પ આછો પિંક હો. તો ગમે નવા લાગે ને તો અ્યારે જ એવું લાગેને ના તો જુના જેવા લાગે જના. વા લાગ્યું પણ એવું ના ખબર કે પણ કોઈને ખબર જ નહી પડતી. જોવા હ નવા હોય.
હા એટલે લગ્ન માં તો થોડા તડકતા ભડકતા કલર ને મસ્ત લાગે.
હા તડકતા ફડકતા કલર મસ્ત લાગોમ બહ મસ્ત લાગે.
હમ અને તમે ઘરે જ કઈ પહેરતા હોય મતલબ મને ઘરે તો થોડા સાદા કપડા કલર ના હોય ને એવા જ ગમે.
હા તાદા વ હાર ગવા એ
સ્ક્રીન થો ઓછો કમાં ગ્રીન ઉત્રીન હે પછ શું કેવાય બીજા બધા કલર પેલા શું કેહેવાય એકદમ બ્લુ આવે ને એકદમ માછો એકદમ માછો બ્લુ.
હા
આ બધા કલરોને ઓછા ગમે આ કલર નું મારે કશું જ નહી મને ગમતા નહ તો હું લાવતી જ નહી.
મને ગ્રીન કલર ની ગમતો પણ આમ. ચક જઈ જગ્યા તો ગ્રીન કલર ની હરિયાલી બધી વિતાયેલી હોય તો કેવું મસ્ત લાગે. ક આ કેવ લાગ ગ્રીન ગ્રીન બધા જાડો હોય ને બધા નદી ગ્રીન હરિયાલીનું. તો બહ મસ્ત લાગે આમ કલર ની ગામ તો પણ ગ્રીન હરલ ને બઉ ગામ.
હા એવું તો રેવાનું જેમ કે આપણું ફેવરેટ કલર શું કેહેવાય કાળો એ તો પણ એનું એ થોડું ઝાડ કાળા હારા લાગશે.
ના કાકા જઝાડ ના હારલા.
હા એટલે બધા બધા ને ને એમના એમના જે ઉપર એમના ઉપર જે શૂટ કરે ને એ કલર એમને આપી જ દીધેલા.
હા એવું તો હોય હવે દુનિયા હ આવડી મોટી તો હ મ કલર તો હોય કલર વગર તો હોય ને આકાશ કયુ નીલા જ હોય. બ્લુ કલર નું જો હોય કેમ કાવ નહ હોતું. બ ઝાડ એ ગ્રીન કલર નું જ હોય કેમ રેડ કલર નું નહી હોતું. બધા અલગ અલગ કલર ડિસઇડ કરેલા જવ.
હમ પણ શું કેવાય? કલર જ ના હોત તો બધા કેવા લાગો.
હા તો અમુક કલર તો ઠંડા હોય ખબર હો તને હવે. હ અમુક કપડાં પહેરીય ને એટલે હ એવું ઠંડક ઠંડક થાય નેને અને અમુક ક કપડા એવા ગરમ થાય ને એટલે ઘણી લાગે.
એટલે ડાર્ક કલર ના તડકો વધારે પકડે એટલે
હા આ પેલા હોય ને એવા ઠંડા લાગ્યા પણ ત્યાંય ને એટલા ઠંડો ઠંડો આવ્યો વાતાવરણ
હા તમે શું કેવાય એક. તડકામાં બધા કલર મૂકો ને બધા જ એમાંથી જે ડાર્ક કલર હોય ને એ બા જલ્દી પીગડે ફેલા કરતા.
હા એવું થાય હ
એટલે બધા ના કલર અલગ હોય બીજા બધા દેશોમાં તો શું કેહેવાય. ઋતુઓ પ્રમાણે કપડા પહેરે કલર ના મતલબ આઋતુ ઋતુ હૈ તો આ કલર ના કપડા પહેરવાના આ ઋતુ હે તો આ કલર ના કપડા પહેરવાના એવું.
આપડે એવું છે ને આપડણેે લગ્ન હોય તો બ્રાાઈટ હોય ને રેડ કલર નું જ પ્યાદ હોય બીજા કલર દેડ બ્લુ દેડ કલર નું ના આછો પિંક આવે ને એ બે કલર નો જ વધારે પ્ય્યારે
પણ હવે તો બધા કલર આ ગયા હવે તો બ્રાડ ગમે એની ઈચ્છા પ્રમાણે ગમે તે કલર નું પહેરી શકે.
હા પણ અમારે તો જેટ રેડ પ્યા એટલે ઘણા બીજા કલર ઓછા પ્યા રેડ કલર બઉુ જ વાડ પર હ
હમ પણું કે એ મને વધારે મરન ગમે ડાર્ક મરન.
ડારેક બી સારો લાગ્યો વાંધો ને આવેઈ.
મારન કલર તો થોડો વધારે છે. અમારી જોડે બે ત્રણ ડ્રેસો હોઈ મરૂન કલર ના ટી શર્ટ હો એ છે કેટલી એ મરણ કલરની
મા તો અડધારા રસો ર ને લાલ કલર ના જ લાલ કલર ના કપડા પહેરે ને તો લાગત જજબાતી. જજ્બાતી હોય નેર લાગત.
પણ આપણ શું કેહેવાય શું કે મર ન કપડા હું પહેર ને તો એ મારા ટોન ઉપર વધારે હાર લાગે એટલે શું કેહેવાય હું મરું ન જ પહેરું. એવ.
હ માર ને કપડા હાલ લાગે મને હાલ લાગે એવા ન આરા હમણાં લગ્ન હતા ભાઈ. તો હું એક પિંક કલર નો ડ્રેસ લાવી હતી ને એક પર્પલ કલર નો લાવ હતી. હ છોલી તો હા મેં પી ક વા કરને હતી રંગીંગ મ લવય હતી. દંડીમાં એટલે બ્લુ રેડ પિ કેવા નાના નાના કાપલ લઈને ખબર ચોલીસ પીવડાવા.
હમ હમ.
એવી સીવડતો તો બઉ મસ્ત એ લાગતી છે. મ લાગવા મસ્ત લાગ બે તને જ કે મ ચોલી આવે ને ચોલી આવે કલર મસ્ત કલર મસ્ત હું કલર ચૂઝ કરતા આવડવું જોઈએ. માગ વધારેો હોય પાછા.
કલર થિયરી એ છે ને કે કોખી પિંક કલર પહેર્યો પણ એ એના પર બહ મસ્ત લાગ્યો પણ આપણે ને આપડે એ્યો એનું એ પેર પણ આપણા ઉપર ના હાલ લાગે. એવી રીતે કલર શું કે સ્કીિન ટોન ઉપર કલર આવે ખબર હ
હા સ્કીન કેર ઉપર આવે કલર. જે પ હાલ લાગતો હોય એ જ ગમે બાકી આપડે આપડ રેડ ગમતોું બ્લેક કરીએ્યારેએ તો ના જ સારો લાગે. હવે વાળ વ્યક્તિ સારો લાગે પણ આપડે ના જ સારો લાગે બ્લેક કલર નો
હમ એવું ક છું.
તમામે કને કવા કલર નું હો.
કલર તો ઘરના તો વધારે વ્હાઈટ કલર જ હોય.
હા વ્હાઈટ કલરમાં હાલ લાગેમ લાગે શાંત વાતાવરણ હોય એવું લાગે.
અને ઘરને તો આમ તો પેસ્ટલ કલર જ કરાય આચ્છા અ્છા જ કરાય.
તો બી ચાલે વાંધો ના આવે કઈ અમે.
એનાથી શું કેવાય? વધારે સારું લાગે ઘર થોડા ચડકતા ભડકતા ઘર હોય તો પછ. એટલું બધું એ ના સારું લાગે.
હા અમુક ત એક જણ ક એ મેઘ જ હતા. તો બ્લ્યુ કલર પણ સોતો તો બ્લુ કલર ના ચ ઓલી પ્યાય ન તો બ્લુ બ્લુ કેવું લાગશે ભક્કા લાગશે એમ ક રેડ પેલી હોય કે વ્હાઈટ પેલી હો તો સારું જ લાગે. અ બ્લુ પેર બ્લુ શું હાલ લાગે કોઈ હલ્ લાગ.
હ બધા પણ ના હાલ લાગે પણ અમુક ના હોયને કે અમારે આ પ આ કલર પહેરો તો આજ પહેરો એટ લઈ અમુક ખ એવા
પણ બ્લાઇટ ઉપર બ ઓછો હાલ લાગે કારણ કે હા ઓછો આમ ઈ હે બ્લેક હતી બ્લેક ઉપર તો બ્લુ કેવી લાગે.
હા એમના ઉપર થોડા લાાઈટ કલર જ હારા લાગે.
લાઈટ પણ હાલ લાગે પા બ્લુ પહે તો બ્લુલ તો આખું જો તો લાગત. પક્કા લાગતી દ એક ન
એટલે અમુક ને લાવતા ને આવડે.
હા પણવે જે કપડાં શોભતા હોય એવા જ કપડા લાવ બાકી બીજા કપડા ના લાવવા પણ સોપતા ના હોયવા.
હમ.
આપ પસંદ આપે કલ ચૂ તારા કરવા જોઈએ ને તો અવે કાલ તાર હોય. તો આપડે લાગીવી સરસ પણ આ તો કલર ચૂઝ કરતા ના આવેે આપણે ગમે એટલા કપડાં લાવ લાવ ને તો આપડર શિકત લાગે.
હાજી વાત.
તમે કેવા વળપડા લાવવાના હવે
મને મારે તો એવું કઈ મગજમાં હતું નહી કે મારે શું લાવું શું નને હું ત્યાં જાઉં નેને ત્યાંથી જે ગમ અને થયેલાવું એવું.
આમ તો વાંધો ના આવે આવે હ મૂકું ફ મારે હવે મોલું થાય હ
હા બાંધો નહી.
હ